હ
હા. કેમ છો.
બસ મજા હું પણ.
શું ભોજન બનાયો. એટલે ભોજન ની તૈયારી મતલબ કરું છું.
હમણાં તો ગરમી બહુ વધારે છે, એટલે દાલ ભાત મુક્યા છે.
હા. હા આજે ગુજરાત નું ભોજન માટે વિષય માટે વાત કરી.
હા, સરસ.
હા. ગુજરાત અને આપણી પોતાની સંસ્કૃતિ છે, પરંપરા અને સ્વાદિષ્ટ ભોજનમાં માટે દુનિયાભરમાં બહુ પ્રસિદ્ધ આદત છે. ગુજરાતી ભોજન માં સ્વાદ મે અને સાદગી ને પૌષ્ટિકતા અને સુંદર મિશ્રણ છે. અહીંના ભોજન ના મીઠાસ ખટાસ ને અને મસાલા નુ તો સુંદર મેલ જોવા મળે છે, એટલે મીઠાસ તો હરેકમાં મીઠાસ જોઈ છે.
સાચી વાત કહી તમને, ગુજરાતમાં હરેક સબ્જી બને. હલકી થોડી બધી મીઠી હોય છે એના, ગુજરાતી લોકો એવું બધું મીઠું ખાવાના બહુ શોખીન છે, ગુજરાતના લોકો સામાન્ય રીતે શાકાહારી ભોજન પસંદ છે, આપ ઈસ મે મતલબ મે ગુજરાત મે જ્યાદા. બોલ રોજાના ભોજનમાં રોટલી શાક દાલ ભાત કઢી સાસ. અને સલાદનો સમાવેશ થાય છે. ગુજરાતી થાલી ભારતની સૌથી પ્રસિદ્ધ અ થાલીઓમાંથી એક માન માનવામાં આવે છે. ને ગુજરાતી લોકા ના ચાસ પણ બહુ વધારે ખાય છે અને, સુ સાંજે અન સવારે અ અ બે ટાઈમના, અ ભોજન મે સાસ સામેલ હોય છે, બધાના બધા લો છાસ બહુ અ પસંદ કરે છે એને. એને જ્યાદાતર આપવા જોવામાં આવે કે ગુજરાતી લોક શાકાહારી હોય છે. એને, અ માંસાહારી ભોજન અ નહી ગમતું.
સાચી વાત કહી હ સાચી વાત કહી તમારે, ગુજરાત ના તો ગુજરાત ના પ્રસિદ્ધ તો વાનગીઓ ના માં ઢોકલા ને ખાંડવી ને થેપલા ને હાંડવો ને અ તે ત ઠંડીના મોસમે તો ઊંધિયો તો એટલો ખાય છે ને ખાખરા અને સેવ ટમાટર નુ શાક ને દાલ ઢોકળી ને, અને ફાફડા જલેબી નો સમાવેશ થાય છે. ને ફાફડા જલેબી ત એટલા ગુજરાતીના એટલા પસંદીદા ભોજન હોય. છે, નાસ્તો હોય છે. ને અને ઢોકલા જોવ ની તો ઢોકલા તો ગુજરાતની ઓ ઓરકણ બની ગયો છે ચણા ના લોટ માટે બનતો ઢોકલો હલકો અને સ્વાદિષ્ટ ને સ્વાસ્થ્ય માટે બવ પણ બવ લાભદાયક છે.
સાચી વાત કહી ઢોકલા તો દરેક ગુજરાતીના બહુ પસિંદ પસંદીદા હોય છે.
અને બંને ગરમે જાદાતર નાસ્તા મે નાસ્તામાં ઢોકલા અને ફાફડા અને જલેબી તો હોય છે, થેપલા ખાસ કરીને મે થીની બનાવાના, બનાવામાં આવે છે, મુસાફિર દરમિયાન થ થેપલા ખૂબ ઉપયોગી રહે છે કારણ કે લંબા સમય સુધી તાજા રહે છે, કેમ કે સીઝન જો, મેથી આવે છે તો બ બધાના ઘરે, જોઈ શકો કે મેથી ના થેપલા બને છે અને, ગુજ રાથી બહુ, અ પસંદીદા થાય છે અને બહુ સ્વાદ લઈને ખાવે.
સાચી વાત કહી હ થેપલા તો અને ખાસ કરીને મેથીના મેથી થી બનવામા, બનવામાં આવે છે અને થેપલા નો તો આને ગુજરાત માં કે કે બનાવીને બિઝનેસ બી બ‌ઉ કરી જે કરે એટલે ઊંધિયું હે તો ઊંધિયું ગુજરાતની પરંપરાગત વાનગી છે. આ વાનગીમાં તો અનેક પ્રકારના શાગ અને મસાલાનો ઉપયોગ થાય છે ખાસ કરી તો ઉત્તરાયણ મે તો આ ન તહેવારમ તો ઊંધિય તો ખુબ શોખથી ખવાય છે.
સાચી વાત કઈ બઉ સરજ હ ઊંધિયું તમે જોવો તો બધી અ સ સ અલગ અલગ સાગનું એક મિશ્રણ હોય છે જો અલગ અલગ સબ્જી નો કાટીને બધું અ ભેગું કરીને બનાવીએ બનાવે છે એને અ ઉત્તરાયણ ઉપર બહ મતલબ બહ અ ખાવામાં આવે છે બ‌ઉ પ્રસિદ્ધ છે. અને ફાફડા અને જલે બી નું સું સુયોજન ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે ખાસ કરીને દ દસેરા અને રવિવારમાં. દિવસે ઘણા લોકો આ નાસ્તા પસ પસંદ કરે છે, આ તમે જોયું હતું અમ અ દસેરા માટે, અ બધા લોકો જલેબી અને ફાફડા બહુ પસંદ કરે. છે ને, ભરી આ વાહ, સંસ્કૃતિ પણ બની ગઈ છે.
સાચી વાત છે દશેરામાં તો ફાફડા અને જલેબી ન તો મિશ્રણ તો આપણે જગહ જગહ પર દે જો જોવાનું મળતી એટલે બહુ શોખથી એટલે ખાવે છે ગુજરાતીઓને ને દુસરા દેશના બી હમણાં ગુજરાતમાં જોઈશે તો એટલે અ ફાફડાને જલેબી તો ગુજરાત રો અને દ રામ પ તો તહેવાર તો ખાસ તને ફાવે છે અને બહ શોખ છે ખાવે એને અને ગુજરાતમાં તો મીઠાઈઓ પણ વિશેષ મહત્વ છે શ્રીખંડ હે બાસુંદી હે અને મોહનથાળ હે સુતરફેની હે અને ઘારી જેવી મીઠાઈઓ ખુબ પ્રસિદ્ધ છે.
બઉુ સરસ વાત કહી ગુજરાતી પણ અ મીઠું બહુ વધારે ખાય છે. જેના મીઠું દરેક સબ્જીમાં અને અ દરેક વસ્તુમાં મીઠું પણ હોવું જોઈએ ફરજયાત છે અ. ગુજરાત ભોજનમાં છાશનું પણ બહુ મહત્ત્વ ખૂબ વધારે હોય છે ભોજન પછી છાશ પીવાની પાચન શક્તિ સારે અ રહે છે અને શરીર ને ઠંડક અ મળે છે તો ગુજરાતી સુબહ તમે જોવો સુબહ અને શામ હ વરાારું આ લે લે
સાચી વાત કઈ એને તો હમ બઉ વધારે ખાવે છે સાચી વાત કરી. એટલે ગુજરાતમાં ગુજરાતમાં તો અલગ અલગ વિસ્તારો નું ભોજન પણ અલગ અલગ હોય છે છે ગુજરાત માં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતે અને દક્ષિણ ગુજરાત એમાં સ્વાદ અને વાનગીઓમાં થોડું ફરક જોવા અને મળે છે. પણ બધા ભોજનમાં પ્રેમ અને અતિત્ય ભાવ સમાય હોય. હમ
સાચી વાત કહી તમને ગુજરાતમાં અ અનેક જગ્યાઓ અનેક વિસ્તારોમાં અનેક પ્રકારના ભોજન બહુ પ્રસિદ્ધ હોય. અને બધા લોકો ગુજરાતી કેવામાં આવે ને કે ગુજરાતી ખાવા પીવાના બધા બહુ શોખીન છે અને ખાવા પીવાનો બહુ શોખ તો ખાવા પીવાનું બી અલગ અલગ રીતે હોય છે એને.
સાચી વાત આપણે ગુજરાતમાં ભોજન જમવા બેસી ના બેસી ના એટલે એટલો દિવસે દેખભ મે જોય છે કે અને અ રોટી રોટલી ને સબ્જી ને પાપડ મચી એટલ બધું લેને જમવા બેસે.
સાચી વાત કહી હો ગુજરાતી લોકો બહુ ખાવાના બહુ શોખીન હોય છે. એને અ ખાવા પણ અ એની કેન દી દ દ દિવસમાં ત્રણ ચાર વખતે એને ખાવામાં જોઈએ છે.
હા એટલે સૂકો નાસ્તો પણ બધું કરે છે.
હા સૂકા નાસ્તામાં પણ
ગુજરાતનું ભોજન ભારતમાં ભારતમાંય નહીં પણ વિદેશોમાં પણ ખુબ પ્રસિદ્ધ થય છે દુનિયા ના ઘણા શહેરોને ગુજરાતી ભોજન તીરસતી રેસ્ટોરન્ટ જોવાને મળે છે.
સાચી વાત કઈ તમને સૂકા નાસ્તામાં પણ તમે જોઈ શકો છો બહુ વેરાયટી હોય છે અને અ તર તરની સકા નાસ્તા પણ બના મોકલે છે અને ગુજરાતી ખાવા પીવાને બહુ શોખીન હોય છે.
સારી છે એટલું તો એટલું જ તો કઈશ કે ગુજરાત નું ભોજન ભરવા માટે નથી પણ પ્રેમ ના અને પરંપરા ને સ્વાસ્થ્યને અને અને સંસ્થાનું પતિક છે આપણે આપ આપણા ગુજરાત પારંપરિક ભોજન પર ગર્વ કરવો જોઈ છે. અને તેની પરંપરા ને જાળવી રાખવી જોઈશે.
સાચી વાત કહી અને ગુજરાતી પણ લોક દેખવામાં આવે કે શાકાહારી ભોજનની જ પંદ પસંદ કરે છે અને માંસાહારી અ ગમતું નથી એ રોટલી ભોજન મે શાક, દાલ, ભાત, કઢી, છાસ અને સલાદનો સમાવેશ હોય છે અને માંસાહારી ભોજન બહુ કમ ગમે છે.
સાચી વાત કઈને એટલે ગુજરાત ના ભોજન મેં તો આપ જો જોય લો ભલે કઢી જોઈ લો દાલ જોઈ લો એટલે સબ્જી જોઈ લો હે અ તને બધું મીઠું જોઈએ.
સારું સારું.
હમ.